હું?
હલો, અવાજ આવે છે મિત્ર?
હા મિત્ર આવી રહ્યો છે.
હા, શું કરો છો?
કઈ ની બેસી રહ્યો છું.
બરાબર, જમી લીધું કે?
હા મિત્ર જમી લીધું, તમે જમી લીધું?
હા મિત્ર. અત્યારે જ જમી લીધું. તો મિત્ર એ થોડો સમય આપશો તો આપડે લોકલ માર્કેટ અને ખરીદી વિશે થોડી ચર્ચા કરી લઈએ.
હા મિત્ર, ચોક્કસ.
હા. લોકલ માર્કેટ વિશે હું કઉ તો આજના સમયમાં મોટા મોલ અને ઓનલાઈન શોપિંગ વધી ગયા છે મિત્ર. છતાં પણ લોકલ માર્કેટ ખુબ જ મહત્વનું અજુ પણ એટલું જ છે. કારણ કે લોકો રોજિંદી જરૂ તની ઘણી વસ્તુઓ માટે આજે સ્થાનિક બજાર ત્યાં વસ્તુઓને જોઈને સ્પર્શ કરીને. અને તપાસીને ખરીદી કરી શકે છે જેનો અલગ જ વિશ્વાસ હોય છે. મને સૌથી. સારી વાત એ લાગી છે કે લોકલ માર્કેટમાં દુકાનદારો ગ્રાહકો ને ઓળખતા હોય છે. ઘના લોકો. દુકાન બંને વચ્ચે વિશ્વાસ ન સંબંધ બની જાય. ઉધાર પણ આપે છે અને એના પર વિશ્વાસ જોઈએ તો ઘણી વખત દુકાનદાર ડિસ્કાઉન્ટ કંધો એટલે કે જરૂર પ ત્યારે ઉધારવી. પાત્ર હોય છે લોકલ માર્કેટમાં દુકાનદાર વચ્ચે વાતચીત થાય છે અને બ. ઓનલાઇન ખરીદીમાં મળતું નથી તરત જ ઓનલાઇન. ફળોની વાત કરીએ તો. તાજી સારી વસ્તુઓ લોકલ માર્કેટમાં સરળતા ખરીદતા પહેલા ગુણવત્તા જરૂર હોય તે. જારે આપણે સ્થાનિક બજાર માંથી ખરીદી કરીએ. દુકાનદારોને પણ મદદ મળે છે તેમની આવક વધે છે. બને છે પણ ત્યાં સુધી સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવી પણ એક સારી ટેવ છે. આજકાલ ઘણા લોકો ઓનલાઈન ખરીદી પણ ત્યારે વધુ વળ્યા છે કારણ કે. ત્યાં ડિસ્કાઉન્ટન્ટ અને હાવ ડિલિવરી મા છે. પરંતુ કેટલીક વસ્તુ જેવી કે કપડા જૂતા ફર્નિચર અથવા ઘર વપરાશી વસ્તુની ખરીદતી વખતે લોકલ માર્કેટમાં જઈને ખરી કર વધુ યોગ્ય. કારણ કે આપણે જે વસ્તુ ઓનલાઈન કેવી મળવાની છે એનું આપને પહેલાથી જ ખાતરી રહેતી નથી. તેથી આપણે જો લોકલ માર્કેટમાં જઈને આપણેે ખરીદી કરીએ. તો આપણને જો જોઈ ન લાગે તો આપણને એવું થાય કે હા સારી ક્વોલિટી છે બધું. ખરાબ કઈ કોલેટી છે. પણી વસ્તુને સારી રીતે જોઈ શકાય છે. લોકલ માર્કેટમાં. ખરીદી કરતી વખતે ગ્રાહક સીધા દુકાનદાર સાથે વાત કરી શકે છે. જો કોઈ વસ્તુમાં ખામી હોય તો તરત જ બદલી પણ શકાય છે આ સુવિધા ઘણી વખત ગ્રાહકો માટે ઉપયોગી બને છે. પરંતુ બજારમાં ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ આપ. હ વસ્તુ ની ગુણવત્તા તપાસવી ભાવની સરખામણી કરવી. જરૂર હોય તો બીજ લેવુ અને ઉતાવડ માં ખરીદી ન કરવી. તો હા ના તો અ જ નહી જો કે નિર્ણય લેવામાં મદદ કરે છે. અને તહેવારો દરમિયાન લોકલ માર્કેટમાં ખુબ જ રોનક જોવા મળે છે. નવી નવી વસ્તુ સજાવટ સ્વાદિષ્ટ ખાવાની વસ્તુઓને લોકો હવે જવર ને આખું બજાર જીવન બની જાય છે. તો મિત્ર થોડી માહિતી તમે મનેકેટંગ બજાર વિશે આપો
હા મિત્રો ચોક્કસ અને તમે કહ્યું ખુબ જ સારી વાત કરી કે લોકલ માર્કેટ એટલે આપણા શહેર ગામ કે વિસ્તારની નજીક આવેલ બજાર. ત્યાંથી આપણે રોજિંદા જરૂરિયાત ની વસ્તુ ખરીદી શકે છે. જેમ કે શાકભાજી ફળો કપડા ઘરિયાાણું ચપ્પલ ઘર વપરાશની વસ્તુ વગેરે ખરીદી શકી છીએ અને લોકલ માર્કેટ આપણા જીવન નો મહત્વપૂર્ણ ભાગ છે. કારણ કે અહીથી ખરીદી કરવાથી સ્થાનિક વેપારીઓ અને નાના દુકાનદારોને પણ રોજગારી મળી રહી છે. અને ઘણા લોકો પોતાનો વ્યવસાય ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ પણ કરે છે, તો એના માટે લોકલ માર્કેટ ખુબ જ એવું છે ઉપયોગી છે, અને લોકલ માર્કેટમાં ખરીદી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે વસ્તુને જાતે જોઈ અને તપાસી શકીએ છીએ. કેટલીક જગ્યાએ ભાવમાં વાટાઘાટ પણ કરી શકાય છે. સ્થાનિક બજારમાં ઘણી વખત તાજા શાકભાજી ફળો પણ સરળ મળ રહે છે પરંતુ એમ જોવા જઈએ ત જે ટેકનોલોજીનો સમય ચાલી રહ્યો છે અને જે ટેકનોલોજીનો યુગ છે. તે એમાં ઓનલાઈન શોપિંગ પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે. અને જેમાં લોકો મોબાઈલ દ્વારા ઘરે બેઠા વસ્તુ ઓર્ડર કરીે ઓનલાઈન ખરીદીમાં સમય ની બચત થાય છે. અને ઘણી વખત વિવિધ વસ્તુઓની સરખામણી પણ કરી શકાય છે. તેમ છતાં લોકલ માર્કેટ જઈને ખરીદવાનો પોતાનો અલગ અનુભવ હોય છે, કારણ કે લોકલ માર્કેટમાં ખરીદી કરતી વખતે આપણે કેટલીક બાબતો નું ધ્યાન રાખવું જોઈએ, કે વસ્તુની ગુણવત્તા તપાસવી જોઈએ. ભંગની સરખામણી કરવી જોઈએ અને જરૂરિયાત વગર. વસ્તુ ખરીદવી જોઈએ નહી. સ્થાનિક દુકાનદારો પાસેથી ખરીદી કરવાથી આપણા વિસ્તારની અર્થવ્યવસ્થા પણ મજબૂત બને છે. અનેને આજના સમયમાં આપણે લોક માર્કેટ અને ઓનલાઈન શોપિંગ. બનેને યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ. અને રોજિંદા અને તાજી વસ્તુઓ માટે લોકલ માર્કેટિંગ સારું છે. જ્યારે એલી ખાસ. માટે ઓનલાઈન ખરીદી ઉપયોગી બની શકે છે. તો મેં તો એમ જ કહીશ કે આપણે ખાસ કરીને આજ લોકલ માર્કેટ છે. એનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે ઓનલાઈન શોપિંગમાં જે વસ્તુઓ આપને મળે છે તો એ આપણને પૂરતી એટલે કે જે રીતે આપણને ગુણવત્તા વાળી મળવી જોઈએ એવી ન પણ મળી શકે. અને ખામીયુક્ત પણ હોય શકે તો અને જે રીતે આપણે મોબાઈલ માં જોઈએ છેએ કે આ વસ્તુ એવી કે તેવી છે ફોટામાં જોઈ શકીએ એ અમુક વાર એવી જ વસ્તુ આવતી નથી અને અલગ આવે છે. એમ જોવા જઈએ તો કેટલાક હવે તો ઓનલાઈન માં શાકભાજી પણ મળે છે. તો એ શાકભાજી નું પણ આપણે નક્કી નથી કરી શકતા કે આપણને કેવી શાકભાજી મળે છે અને આપણે શું કે લોકલ માર્કેટમાં જોઈએ તો આપણે પોતે પોતે પસંદ કરીને શાકભાજી લેવાની હોય છે અને આપણે જોઈ તો ભાવ પણ મળી જતા હોય છે અને આપણા જે નાના નાના જે વેપારીઓ છે. એ લોકોને પણ પૂરતી રોજગારી પણ મળી રહી છે તો એ ખુબ જ સારો છે અને આ આપણે ખાસ કરીને જોવા જઈએ તો આપણા ગામડાઓમાં જ આ બધું થતું હોય છે તો ખુબ જ આપણે સારું કેવાય કારણ કે ઓનલાઈનમાં તો ઘણા બધાના ચ છે એનાથી પણ આપણે બચી શકીએ છીએ અને આપણે ખરીદ શક્તિ પણ વધે અને આપણે જે ખરીદવાની ક્ષમતા કે આપણે જે વિચારસરણી છે તો આપણે ખરીદવા પ્રત્યે આપણે થોડા જાગૃત પણ બની શકીએ તો અંતમાં તો હું એટલું જ કહીશ કે સ્થાનિક બજારમાં ખરીદી કરવી એટલે માત્ર વસ્તુ ખરીદવી નહીિ પરંતુ સ્થાનિક વેપારીઓને આપણા વિસ્તારના વિકાસમાં પણ યોગ આપ તો મિત્રો તમે શું કેશો
હા મિત્ર મને લાગે છે કે લોકલ માર્કેટ માત્ર વેપાર ન કેન્દ્ર નથી પરંતુ લોકો વચ્ચેના સંબંધોને પણ મજબૂત બનાવે છે ત્યાં મળથી આત્મીયતા અને વિશ્વાસ ઘણી વખત મોટા મોલમાં જવા મળતી નથી તો મિત્ર આધુનિક સુવિધાઓનોો ઉપયોગ કરવો જોઈએ પરંતુ સાથે સાથે આપણા સ્થાનિક વેપારીઓને પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને જ્યારે સ્થાનિક વેપાર મજબૂત બનશે ત્યારે દેશની અર્થવ્યવસ્થામાં પણ મજબૂતી બનશે આજે તારી સાથે વાત કરીને મને સમજાવ્યો કે લોકલ માર્કેટમાં ખરીદી કરવાનો અનુભવ માત્ર વસ્તુ ખરીદવાનો નથી, પરંતુ સમાજ સાથે જોડાવવાનો અને સ્થાનિક વેપારીને પ્રોત્સાહન આપવાનું પણ છે. આપણે સમજદારી થી ખરીદી કરવી જોઈએ મિત્ર શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક બજારોનું પ્રાધાન્ય આપવું જોઈએ અને મિત્રો તમે આટલો જે સમય મન ફાળવ્યો મારા માટે એના બદલ હું ખુબ ખુબ આભાર માનું છું.
હા મિત્ર, હા મિત્ર, તમારો પણ આભાર.
હા.